હાં.
હલો, હા જય શ્રી ક્રષ્ણ, કેમ છો? શુ કર, હા શુક શું કરો છો તમે?
હજી બેસી રહ્યા છે.
હાં. અરે મે મેં તમારો ફોન જોયો તો આયો તો હું ઉપાડી ની શકી, તો મેં કીધું કે ફ ફોન કરીને પ પૂછું શું કામ હતું તમને?
મને ઈટલી સંભારનું પૂછવાનું છે.
સારું ઈડલી સાંભર નું? તો શું કેવાય ઈડલી સાંભ પર ના અ મારે હું તમને કહું છું અને તમે શું કેવા રેસીપી લખ લખી લો ક્યાંક. કાગળમાં એટલે તમે ભૂલી ના જાઓ હ લઈ લીધું કાગળ અને પેન.
હા મેં લઈ લેઉ કાગળઓર પેન લઇ લીધો. તમે બોલો હું લખી લવ. હા.
હું તમને કઉ શું કે. અ સૌથી પહેલે ને આપણેે ને તુવર ની દાળ લેવાની સારું અને દાળ દાળ ન ઉબાડવા રાખવાની તો એમાં સી સીટી મરાઈ લેવાની. ચાર પાંચ અને જયારે દા અ ઉબાડો ત્યારે એમાં છે ને અ શું કેહેવાય એ ઓલું ઈમડી હોય ને ઈમલી. હા એ લઈ લો પછી ડુંગરી લઈ લો ચ બે બે કાપી લો લાંબી લાંબી. એના પછી એમાં ઘ આપું. શું કે લીમડો નાખો, અને બસ આ આટલું નાખી લે ના, એને વિસલ અપાઈ દો. બે ત્રણ, કે દાળ આખી ગળી જાય, એના પછી તમે કેવી ખાવ દાર મીટ મઠી ખાઓ કે ગળિયું ખાઓ?
કોકમ ભી ડાલ દેના.
હા હા કોકમ નાખો નહી તો ના હ, જો કોકમ નાખો તો ઈમલી ના નાખતા ઈમલી નાખો તો કોકમ ના નાખતા હો.
હા હા હા કોઈ વાત.
હા એટલે, તો તમે કેવી ઘડી દાળ ખઉ કે
તીખી તીખી દઉ. હા તીખી.
તીખી તો હા તો શું કેહેવાય તમે તીખી દાળ ખાવ ને તો પછી આપણેે થોડું ગોળ નાખીએ છીએ એ ગોળ ના નાખતા, તમે હા એમાં એ શું કેહેવાય ઓ સામગ્રી લઈ લો. આપ આમ તમે શાક લઈ લો એમાં, આ લઈ લો બીન્સ લઈ લો ને પછી પમ્પકીન લઈ લો ને પછી, આ ગાજર લઈ લો એને ના બારીક બારીક કાપી લો, અને ટામેટો લઈ લો મ મરચું લઈ લો, અને મરચું લો ને તો અને આપડે ધનિયો લઈ લો.
હા કોથમી હા લીલો કોથમી હા કોથમી જહી હમ. કોથમી લઈને
ટુ જીરો, અને કોથમીર લઈ લો, મિરચું લઈ લો અને કઢી હું ન લીમડો બી નાખું છું, એમાં બી જો ઓલામાં હાં સિટી મરાઉ હા સિમ્પસિટી મરાઉ ત્યારે એમાં બી નાખુ, કુકરમાં બી અને ગ્રાઇન્ડ કરો ત્યારે એમાં બી નાખો વઘાર કરો ત્યારે. હાં તો વઘાર કરો ને એટલે પેલ્લા તેડ લો. તેડમાં છે ને આપણે આ નાખ ખવાની રાઈ નાંખવાની. પછી હાં લીમડાના પત્તા નાંખવા સોફનું પા અને સુ કા ધનિયો ઓલું હોય ને ધનિયાનો પાવડર જે એ નાંખો અને
એ ટામેટાનું જે ગ્રાાઈન્ડ કર્યું ને મિક્સચર. એ મિક્ચર નાખો, હા અને એ મિક્ચર નાખીને પછી આપ પડે એમાં શું કરવાનું કે અ મિક્ચર ને નાખીને આપડે એ કરો અ શું કેવાય, અ આપડે ઓલું, શાક લીધેલા ને ઓ બીન્સ ને ગાજર ને એ બધું નાખી દો, અને એને ના ઢા કી દો. એટલે એ કાચા કાચા બધું પા પછી એ
વિસલાઈને દાળમાં નાખી દો અને એ બંનેને મિક્સ કરીને, વિસલ અપાઈ દો તમે બે ત્રણ ઓર. અને એમાં પછી સાંભર મસાળું એવું કોઈક ના
બે બે વખત બેવખત સિટી વગાની?
પલે દાળ ને સીટી આપવાની પછી એને પછી, દાળમાં છે ને આ બધું શાક નાખવાનું જે આપણેે વઘાર તૈયાર કર્યું ને એ ઘાર નાંખીને એ પછી પાછી સાંભર મસા સાડું ને બધું નાખીને પછી પાછી સીટી આપવાની આપ પાવાની એટલે ઓલા જે શાક ક માં થોડું થોડું કંઈ કાચું રહી જાય નેને બધું પાકી જાય અને મિક્સ થઈ જાય અન જો ગરમી માં તો આપ આપડુ આ આ આમી વધા આ આમી કે
કાચી કેરી
તમે બહુ સરસ લાગે.
હા કાચી કેરીને
હા. તો એ બી નાંખો અને એના પછી શું કેહવાય અ મલબ કે આપડું આ થઇ ગયું સાંભર તૈયાર સારું અને આપડે ડલી માટે તો તમે કેવી બનાવ સૂજીની કે ચોખાની?
ચોખાની.
સારું તો ચોખાની ઈડલી બનાવો ને આમ
સુજી ની હું તમને કહું જો સુજી માં શું કેવાય દહીં લઈ આપડો એ એક-એક વાટકી દહી લો ના તો બે વાટકી સૂજી નાખવાની, બે વાટકી કી દહીં લો તો ચાર વાટકી, દોઢ વાટકી, તો ત્રણ વાટ તે લઈ લેજો. હમ્મ, બરોબર.
અચ્છા-અચ્છા, હા સારું-સારું, હમ્મ.
તમે તમારે ઘર ના પ્રમાણે અહ કેટલા મેમ્બર છે, એ રીતે તમે આ લઈ લેજો ઠીક છે. પછી એને તમે ના અમ મિ મિક્સ કરીને એક દોઢ કલાક સુધી રાખો. એટલે સુજી ના ફૂલી જાય. પછ પછી એમાં જયારે ત બનાવા લાગ તો એમાં ઈનો નાખો જયારે ગેસ ઉપર રા પત. જ રાખવા માટે તૈયાર થઈ જાય હા હા કુકર માં પાણી લઈને જય્યારે ના નાખો ન ત્યારે સુુજી અ ઈનો નાખવાનો એમાં. અને એને બરોબર. ફેટીને અને સાચામાં નાખી દેજો સાચામાં પેલે ઓલું તેલ કા તો ઘી કઈક એવું લગાડી લેજો એટલે ના ઓલું ઈડલી તૈયાર થાય ને તો ચોટશે નહી એ.
અચ્છા હા સાલ.
પછી હા પછી એને પંદર વીસ. મિનિટ રાખો.
હા.
જો તમે સાથે નારિયેની ચટણી ખાવી હોય તો નારિયેની ચટણી માટે શું કેહેવાય આપણો આ નારિયે લેવાનો પાણી વાળું. બ્રાઉન કલર નું જે. ભને એનારિયલ લેવાનો. એમાં બી લીમડા ના પ. પતા નાખવાના પછી મરચું નાખવાનું. પછી આપડા ડાડયા જે આવે ને. ખાવા માટે ઓલા.
હા.
હા એ લઈ લો અને દહીં લઈ લો સાથે એ બધાને મિક્સ. કરીને.
હા.
બરોબર અને તમને કેટલું પતલું રાખવું છે જાડું રાખવું છે એ જોઈ લો અને પછી છેને. તમે એ રીતે પતલું. એને હ તો પછી એ રીતે તમે ચ. ની તૈયાર. કરી લો નમક નાખી ને મીઠું નાખીને. તો પછી એને પછી જો તૈયાર થઈ જાય તો શ હા હા હા મિક્સ એકદમ ગ્રાાઈન્ડ કરી લો એ પછી જો એ બધું તૈયાર થઈ. જાય તો એ એના પર વ. ાર નાખો એમાં તેલ લો તે એમાં રાઈ નાખ. ખો લીમડા પત્તા નાખો અને લાલ મિરચું નહી આવતું સાબુ તો ઓલું એને હા હા હા. ઘર લગ. અગાઉ ઉપરથી અને એને ઠંડી થવા દો ફ્રીજમાં પછી ખાાવ તો તમને બહુ જ સરસ લાગશે એડલી સાંભર ને સાથે ચટણી એકદમ મજા આઈ જશે એવી તો તમે બનાવજો ક્યારે બનાવાના. તમે.
હ કાલે બનાવાનું છે.
કાલે બનાવા ના તો હું એક કામ કરીશ. તમે આ બધું લખી લીધું ને હા તો જયારે બનાવા લાગો ને. ત્યારે એકવાર તમે શું કરજો મને ફોન કરી લેજો. જો પહેલા એટલે છે શું કેવાય કે તમારું તમે કઈ ભૂલી જ આમ તો બધું
હા હા હા હા.
આ બધું એને સવારે જ લાઈન રાખી દેજો. એટલે તમને કઈ હા એના શાક લેવાજ અને એમાં બીન્સ અને અ પમકીન તો જરૂર નાખવાના એના વગર તો મજા નહી આવતી અને સોફ નું પાઉડર. અને સૂકો ધનયો અને હિંગ બસ આ પાંચ વસ્તુ તો બઉ જરૂર તેના વગર તો સાંભર બ બરોબ, સારું ની બનતું. હા, એજ. તો શાકવાળું ખાઈ લે ને સાંભર તમારા ત્યાં? સારું, તો હા. એ ઘણા લોકો તો વગર સાક ખાય ના એટલે. અન જો વગર શાકનું બનાવવું હોય તો આમ જ બનાવજો, બસ એમાં શાક ના નાખતા. પણ શાકવાળું વધારે સરસ લાગે, મજા આવે એમાં. શું હેન? અને એમાં ઓ ઓલું બી મળે ને ઓલું શું કેવાય ઓલું, અ સેંગો કહીએ ને આપડે ઓલું? ફ્રાન્સ ફલી. હા એ બી લાંબા લાંબા કાપી ને નાખો ને શાક એમાં, તો એ બી, એ બી બો સરસ લાગે છે, સાંભરમાં. અને તમે તો તમારી રીતે જોઈ લેજો. તમને જે જે શાક નાખવું હોય પણ આ, તો બે ત્રણ તો જરૂરી છે જ. આના વગર મઝા નહી આપે. સારુ.
હા સેંગો ભી સારી લાગે. હેના?
હા, હા, હા એજ એજ, તો તમે બનાવજો ને મજ મને કેજો. કેવું બન્યું.
હા, સારું-સારું, હા કાલે બનાવાનું છે.
કાલે બનાવોના એટલે તમે પરમ દિવસે કરજો મતલબ. હા અને પછી કેજો. સારું હેના હા અને કર હા. કરજો ફોન પછી હો, હમ્મ એજ. એ સારું-સારું, ઓકે, ચલો. ઓકે હે ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા.
ઓકે.